હલો.
હા આવે છે અવાજ.
હા આવે છે ને અવાજ તમારો.
કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં તો સરસ. મજાનો ટોપિક મળ્યો કે એકલા મુસાફરી.
તો ખુબ સુંદર વિષય છે ને એકલા મુસાફરી એટલે. વ્યક્તિ બીજા કોઈ સાથે વગર મુસાફરી કરે એજ ને.
બિલકુલ અને આજે ઘણા લોકો આવી મુસાફરી કરવા લાગ્યા છે.
હા સાચી વાત છે અને આવી મુસાફરીમાં વ્યક્તિ પોતાના સમયને. પ્રમાણે બધું કરી શકે છે.
ખરેખરે તમને શું લાગે છે કે એકલા મુસાફરીની શરૂઆત ક્યારે થઈ હશે.
અ પ્રાચીન સમયથી લોકો આમ કેવાય ને ઘણા. મેળવા અને ધાર્મિક યાત્રા કરવા. અને નવા સ્થળ જોવા એકલા નીકળ્યા નીકળતા હતા વર્ષો પહેલા તો ચાલુ થઈ જ.
અને ત્યારે વાહનો ઓછા હતા ને રસ્તા ઉપર. મુશકે લ હતા.
બિલકુલ છતાં પણ છે ને લોકો હિંમત રાખતા હતા અને લાંબા અંતર સુધી. સુધી જતા હતા.
પણ આજે તો મુસાફરી માટે ઘણા સાધનો ઉપલબ્ધ છે.
હા જેમ કે આપણેે લઈ લઈએ રેલગાડી બસ હવાઈ જહાજ અને અન્ય વાહનો. એ મુસાફરી એ સરળ બની ગઈ છે આપણે
બરાબર તમને શું લાગે છે કે એકલા મુસાફરી કરવાનું મુખ્ય કારણ શું હોય છે હા હા
આમ જોવા જઈ ને તો એકલા કરીએ ને તો ફાયદેમંદ આમ બહુ એ છે આપણા માટે કારણ કે બધું નવું નવું શીખવા મળે અને જાણવા બી મળે આપણને એકલા મુસાબ
બિલકુલ બિલકુલ બિલકુલ ને કેટલાક લોકો અલગ અલગ સંસ્કૃતિ જોવામાં પણ રસ રાખે છે
હા તો કેટલાક લોકો તો છે ને શાંત ઉજવવા માટે પણ મુસાફરી કરે છે
અને એકલા મુસાફરી કરતા સમય યોજના બનાવી બહુ જ જરૂરી છે
હા બિલકુલ સાચું કીધું કે ક્યાં જવાનું છે કેટલા દિવસ વું છે અને કેટલો ખર્ચ થશે તેની માહિતી હોવી જ જોઈએ
અને રહેવાની જગ્યાની પણ પહેલેથી જ જાણકારી લેવી જોઈએ
બિલકુલ અને નજીકમાં હોસ્પિટલ પોલીસ સ્ટેશન અને બજાર ક્યાં છે તે પણ આમ જાણવું ખુબ જ અગત્યનું છે
ખરેખર ને મુસાફરી કરતા સમય જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જોઈએ
બિલકુલ કે ઓળખ પાત્ર પછી ટિકિટ અને અન્ય આમ કાગળો સુરક્ષિત જગ્યાએ મૂકવા જ જોઈએ
અને સામાન પણ ઓછો લઈ જવાનો હોય તો બહુ સારું
કોઈ વધુ સામાન હોય તો મુસાફરીમાં તકલીફ પડી શકે
અને એકલા મુસાફરીથી વ્યક્તિ નવા લોકો સાથે વાત કરવા પણ શીખી શકે
હા બિલકુલ અલગ પ્ર આમ કવાય કે પ્રદેશના લોકો સાથે મળવાથી તેમના રહેવાની રીતિ રિવાજ આમ સમાન રીતે તો નથી હોતી પણ આમ થોડી ભૂલ મીલ જાય
ખરેખર ને તેમાં ભાષાનો પણ બહુ ફાયદો મળે છે
બિલકુલ સાચી વાત છે કે નવા શબ્દો સાંભળવા અને સમજવા મળે છે ને તે
તમે જોઈ શકો કે ભારતમાં પણ બહુ સુંદર સ્થળો હોય છે
બલકુલ આપડે જેમ કે લઈ લઈએ પહાડો પછી દરિયા કિનારા પછી જંગલો તો અને આમ કેવાય કે ઐતિહાસિક સ્થળ ઘણા છે આપડા ભારત દેશમાં તો
અને કેટલાક લોકો તો પ્રકૃતિ જોવામાં પણ સમય પસાર કરે છે
બિલકુલ અને કેટલાક લોકો તો છે ને સંગ્રહાયલ પછી મંદિર અને કિલ્લા જોવાનું પસંદ કરે છે
પણ એકલા મુસાફરીમાં સુરક્ષા ખૂબ જ મહત્વની હોય છે
બિલકુલ અજાણ્યા વ્યક્તિ પર આમ કેવાય ને કે તુરંત વિશ્વાસ ન કરવો જોઈએ
ખરેખર અને રાત્રે ના સમયે સુમસાન જગ્યાથી દૂર જ રહેવું જોઈએ
બિલકુલ અને પોતાના પૈસા છે ને અલગ અલગ જગ્યાએ રાખવા જોઈએ
અને મોબાઈલમાં નંબર સંગ્રહિત રાખવા જોઈએ
મુસાફરી કરતા સમયે સ્થાનિક નિયમનું પાલન પણ ખુબ જ અગત્યનું છે
હા અને પ્રકૃતિની સંભળ પણ રાખવી જોઈએ
હા બિલકુલ અને કેવાય છે કેમ કચરો ના ફેકવો અને સ્વચ્છતા જાળવી રાખ
બિલકુલ અને સ્થાનિક ખોરાક વિશે પણ જાણવા મળે છે
હા અને વિવિધ કેવા ને કે પ્રદેશમાં વિવિધ વાનગીઓ પણ મળે છે
અને તે પ્રદેશને ઉત્ર પ્ર્રદેશના તહેવાર અને પરંપરા વિશે પણ માહિતી ખૂબ જ મળે છે
હા કે લોકો કેવી રીતે ઉજવણી કરે છે અને તે જો નું પણ આમ રસપ્રસ હોય છે ને
ખરેખરના મુસાફરીથી સમયનું મહત્વ પણ સમજાય છે
બિલકુલ અને આમ કવા સમય સાથ પહોંચવું અને યોજના પ્રમાણે કામ કરવું પડે છે એમાં તો
અને એકલા મુસાફરીમાં કેટલાક પથકરો પણ હોય છે
હા બિલકુલ ક્યારેક રસ્તો ભૂલી પણ શકાય છે
હા અને હવામાનમાં અચાનક ફેરફાર પણ થઈ શકે
હા પણ શાંત મનથી વિચાર કરી સમસ્યા નો ઉકેલ તો મળી જ શકાય છે
એકદમ સાચી વાત કહી તમેને આવી મુસાફરીથી ઘણી નવી થી માહીતી મળી શકે
બિકુલ અને દુનિયાને નજીક થી જોવાની આપણને તક મળે છે
હા તેથી તો કહે છે કે એકલા મુસાફરી કરવાથી અ જ્ઞાન અનુશાસન અને સમાજનો વધારોમાં પણ મદદ કરે છે
હા બિલકુલ અને કહેવાય છે કે યોજના સાવધાની અને સમજદારી સાથે કરવામાં આવે તો એકલા મુસાફરી નો એક સરસ અનુભવ બની શકે છે
ખરેખર આપડાે આજે એકલા મુસાફરી વિશે
હા તો થોડીક આપડે બીજી વધારે આપડે વાત કરીએ તો વધારે જાણવા મળે ને
બિલકુલ મુસાફરી કરતા સમય હવામાનની માહિતી તો લેવી જ જોઈએ
હા બિલકુલ તો જો જો વરસાદ નો સમય હોય તો છત્રી અથવા વરસાદી આમ જેકેટ લઈ લેવું જોઈએ
તે ઠંડીની જગ્યામાં જવાનું હોય તો ગરમ કપડાં પણ લઈ જવા જોઈએ
બિલકુલ અને અને ગરમ પ્રદેશમાં હલકા અને આરામદાયક કપડા લેવા
એકદમ સાચી વાતને મુસાફરી કરતા સમયે શરીરનું પણ ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ
બિલકુલ આ અને સમયસર ભોજન લેવું અને પૂરતું પાણી પીવું જોઈએ તે દરમિયાન
અને લંબી મુસાફરીમાં આરામ કરવો પણ બોઉ જ જરૂરી છે
બિલકુલ થાક લાગે તો થોડો સમય બેસીને આરામ કરી શકાય
અને કેટલાક લોકો પુસ્તકો પણ સાથે લઈ જાય છે
કે મુસાફરી દરમિયાન જો કંટાળો આવતો હોય તો વાચન કરવાથી જ ને આપણો સમય સારી રીતે પસાર થઈ શકે છે
બિલકુલ અને કેટલાક લોકો તસવીરો પાડવામાં સમય વિતાવી દે છે
હા તસવીરોથી છે ને એમ સ્થળની સુંદરતા યાદ રહી શકે છેએ આપણા જીવનભર મોબાઈલ ના કારણે
ને મુસાફરી કરતાં આ ઘણા પ્રદેશમાં અલગ અલગ કપડાં પણ જોવા મળે છે
અને તેમનું છે ને નૃત્ય અને સંગીત પણ અલગ અલગ હોય છે અલગ અલગ પ્સ
એકદમ સાચી વાતને હું આવામાં કાર્યક્રમ જોવાથી સ્થાનિક સંસ્કૃતિ પણ સમજવા મળે છે આપણને
અને મુસાફરીમાં બજાર જોવાનું પણ આમ અનોખોઈ આનંદ હોય છે
બિલકુલ અને બજારમાં સ્થાનિક વસ્તુ અને હાથની બનાવેલ ચીજોનું પન ખાસું જ્ઞાન મલે છે
બિલકુલ અને કેટલાક તો લોકો છે ને યાદગીરી માટે તો છે ને નાની નાની વસ્તુ પણ ખરીદ
અને ખર્ચ કરતા પેલા ભાવ પૂછી લેવું એ ખૂબ જ જરૂરી છે
હા એ તો ખુબ જ અગત્યની વાત છે અને કેહેવાય છે કે મુસાફરીમાં છે ને સ્વચ્છતા ખુબ જ જરૂરી એમ રાખવું જ જોઈએ
બિલકુલ ને પોતાના સામાનની સાથે આસપાસની જગ્યા પણ ચોખ્ખી જ રાખવી જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે. અને આ આપળે કહેવાય છે કે જંગલ વાળા છે ને પ્રદેશમાં પ્રાણીઓને હેરાન ન કરવું જોઈએ હ
ખરેખર યાર અને પક્ષીઓને પણ પથ્થર મારવા કે તમે એને હેરાન કરવું એ બોઉ ખોટી વાત હોય છે.
હા બિલકુલ અને દરિયા કિનારે જો જમવામાં પણ આમ સાવધાની રાખવી જોઈએ. જો
બિલકુલ ને ઊંચા મોજા આવે તો પાણીની નજીક ન જવું જોઈએ.
હા અને પહાડી પ્રદેશમાં છે ને પગ મૂકીને ચાલવુ જોઈએ એકદમ સાવધાનથી.
બિલકુલ કારણ કે લપસી જવાની સંભાવના હોય તો ધ્યાન રાખવું જ પડે.
હા એટલે તો કેવાય છે કે એકલા મુસાફરી દરમિયાન છે ને આપડે બધાની કાળજી રાખવી જોઈએ. આમ શાંતિથી આપડે પગ અને હાથને બધું જ ચલાવીને પડે શાંતિ થી જવું જોઈએ કે આવી કારણ કે આપડે એકલા મુસા ફરી કરીએ છે તેથી કોઈ આપડી જોડે હોતું નથી એટલે આપડે જ પોતાની રક્ષા કરવાની હોય છે.
ખરેખર આ વિશે આજે તમા જો વાત કરીને ખુબ જ આનંદ આયો.
હા મને પણ એમ તમારી જોડે ખુબ જ આનંદ થયો આપડે ચોક્કસ
આપડે ચોક્કસથી નવા ટોપિક સાથે મળીશુ.